નમસ્કાર. નમસ્કાર.
આવાજ નત
ના ના આવી છે.
શું કરો છે?
ઓ કાઈ નથી દેખલું દીકરીને હવા કર્યું છે.
કાંઈ લાઇટર ની આરીથી આજ ભી
લાઈટ તો આવી છે પર કાઈ કરો પંખારન સુધારન તાર નીચે કોઈક છે
છત પે બેટા દેખ લો બાર ઘર કોન થોડું કામ ચાલું છે તો સામાન ત અસ્તવ્યસ્ત હોય જ છે.
તો પંખો તો છાવેગાની છે માત બાકી તો મચ્છર કાંટ લે ગા છ
નાના
અમના ઠીક છે.
એ તો કઈ દે એખલો માછરી ઘણ વેરે છે.
હા ઓવર બાણ દેખ લો એવો બારિશ નો મોસમ વેર્યો તો ઘણો ઓવર તો જાદા વેરે છે.
હાચી વાત છે, ઘણે ઓળ્યા છે.
કેમ છો તમે?
મજામાં છું શુભ આનંદ મંગલ છે.
હું ભગવાનની કૃપા છે, ઠાકુરજીની
ખૂજીની કૃપા છે. તમે કેમ છો?
હું પણ મજામાં મે છું
હું સારું છે.
ઓર ભો કાઈ નથી બેઠા છીએ
સારું છે, તમારે વડે પાણી આયો અતો?
આજ નથી આયો
હાજ નથી આયો
તો દિનમાંયન હ મારેટે તો આયો જોરદાર તો આયો હતો.
નથી અટ તો એક છાંટો બી ની પડ્યો છે.
ના તે તો ટેકલો લો કેયા તો સુબે માંઈને બી આયો હતો અને બાદ તીન ચાર વાજા નો બી આયો હતો.
નથી અટે તો નથી આયો હવે દેખલો મોસમ વેરો છે.
વર્ષો છે, હા મોસમ તો અબાજ અટે બી વેરો હતો.
હા બિજલી ચાલ રહીને વેર છેટે ભી બે કાઈ ખબર પડે રા તમે આઈ બરસે
હા યા ભી દેખ લો કંડે ભી કેહેવાય કોઈને દેખો બરસે તો બરસ ભી જાવે અને નહી બરસે તો ન ભી બરસે છે.
સાચી વાત છે.
મારી આજ ડિગરી દિન મે સોઈ કોઈની જબારું નીંદ બારી આંખા મે સોગી
હા મેં દીકરી હું વાત કીધી છે, તો બોલ છે, મેં તો આજ સ્કૂલ ગઈ ને
હ સ્કૂલે દેખલો કોઈ ઘણા દંગે દ મહિના ક છુટ્ટિ હો ગઈ
હા તો મને બોલ હતીથી બો દિનો બાદ મે ગઈ તી ના તો અચ્છા ની લગા રોઈ થી મેં ગઈથી જો
હા ભાઈ તો ઘણો આલસ આવ્યો હતો એને
હા મને ભી બોલ રી થી
હ અને થોડી ઘણી રોઈ હતી પણ મેં સોજો બાકી ધીરે ધીરે જમવા તેમે લાગે કજ
હ સાચી વાત છે.
તમારે અં અં આઈડીસે કોલ થય ગય પૂર્ણ
નથી ની થઈ નય
ઓકે એટલી થઈ ગ
અને આ સાયદ ચાર થઇ ગઈ
ઈયા આભાર વાત કરા આણે સમેટ
હા એયા ચોથી પોચવેની છે, હ
હ. કોઈ નથી કાલ હો જાવે છ
હા કાલ તક તો કરની છે.
હમ સારુ છે.
હમ્મ
હ શું કરે છે, તમારા ઘર વાલા
કઈ નથી દેખલો પાપા દુકાનમાં છે, મમ્મી ભ ફોન લઈને બેઠા છે ભાઈ દેખ છે ફ અને ભજન સ્યા છે દાદીજી પોડી ગયા છે, એને
અચ્છા તમારે મમ્મી થી સ્માર્ટ ફોન છે.
નથી નથી મમ્મી નથી પાપા પાપા પાસ નથી ગસ
હમ અચ્છા તો પાપા ન ફોન ચલાઈ રહ્યા હતા.
હા પાપાને ફોન જ ચલા રહ્યા હતા.
સારું છે તો ચલા લેવે છે.
હા યુટ્યુબ વગેરે ચલા લેવે છે બાકી તો નહી ચલાને આવે છે.
હા હા ભજન ન સર સરર્ચ તો કર લેતા હોય ના બોલ
હા સર્ચ કરી લે છે. એ બાકી ભ ભજન જ દેખે છો, દેખે જો આ ભજને જ આવે છે વાંકે ત
હમ સારુ જ છે.
તો દેખ લેવીને ચલા લેવે છે.
હમ્મ હ, શણઉ છો.
ઓર, અબે કટી લગન નીચે ....
ના ના શાયદબ તો કોની છે, લગ્ન દેખલો, કાય કે કહી કેવે
ભડલી નવમી
હા હોર છેને અહિ યાંલ દેખલોને લગ
કટે છે. એમ તો વનમે તો બાકી છે, દન બાકી છે, વનમે તો
કેટલા રન બાકી છે.
બાકી છે, આ આજ કે તારીખ થઈ છે.
હા, તો મને પણ ખબર નથી.
બાકી છે, એઓ તો કે ને શહેદ ચોવીસ જુલાઈને એક સત્તાવીસ, જુલાઈ અ કઈ ભરલી નવમી તો
હા
હમ, બાર તો
ના, હ પર દેખલો માારકે તો સગ સોઈ મે સગાબંધ્યામાં કોને છે, લગન
હા, સગા સંબંધી મેં તો ની હૈ નહી, હ નથી એે
હમ..
હા, વય તો આપને પહચ્યું, આપ રેવે ઘટી તો
ના ના કોની છે, ઓ રોટલી જીમલી છે.
હા, રોટલી જેમલી છે, તમે જમવાનુ
હા, જીમલી છી મનેઈ
હમ, સારું છે, કઈ વણાય છે.
ઓ ખામેં તો દેખ લો ના કઈ ન, આજ તો દખલો, લો કેરી સાગ બનાઈ છે, ગેઉલા રોટલા બનાયા છે.
સારું છે, બડે જ લાગે કેેરી કે શકને તો
હા, વ ક કે કેરી કો મોસમ ભી વા ટાઈમ બે ગયો હતો, તમે સોજા વા થોડી સી અચાર ડાલવા હતુ, લાયા છે. જો થોડી સ ઓર બના લેવા સબ્જી
હમ, સારુ છે. ઓર, શું કરો છે?
હું કઈ નથી, હ ભ દેખું બિસ્ત ડિગ્રીને સુલાહ દેઉ છું.
હા, સવાલું છે.
હમ..
મેહી બિસ્તર લગાવા છે,, બારિશ ન મોસમ વે રહ્યો, જો લાટ આ જાવેગા.. કઈ ખબર પડે લાઇટ કે..
હા, સાચી વાત છે, દેખો અને ડમમાંયને તો ડાયટ ઘણી સમસ્યા થઈ જાય..
હમ..
દેખલો વીજળીબી કોની આવે છે. પશુ ગરમીભી લાગે રી કેસ આગે, દખો મચ્છર ભી કાટેે ભે દેખ લો. ચાદર ઓળ ઓળને ભ હોળની છ સો શકા છે.
સાચી વાત છે. હ..
હમ.. હમ.. સારું છે, ઓર
કઈ નથી, ઓળતું.
હમ.. તમે કોની આવી રહ્યા હતા.
ઓ, બહાર નથી આવી.
તો ટટેમ નિકલેે આવજો
હા થોડા સમય બાદ મે આવા છે
હમ કેટના દિવસ નો સમય
બે દિવસ
હાા પદાર્જો પણ
હા હા જરૂર
હમ કે હ ઘરબર બોલ હા
ન આવાના ન
મેં તો બાર બાર આવી રતા હતા પણ તમે તો કોની આવો છે
મેદી અઈ હતી ની બાર આપ ભી ગયા તા ફરવાને મળ્યા છે
ફરવાને તો ગયા હતા પણ તમે ઘરે થોડી આવ્યા હતા
હા ઘરે તો નઈ હત આ્યા કઈ કરાવો બીજો કામ ભી થવો નહીિ
હા ગાઈ કર બીજું કામ થઈ ગય હતું
હમ
હમ સબ કામ સા આગે જરૂરી છે
સાચી વાત છે
હ સબ કામ નું ધ્યાન રાખણય પડવો જોઈએ
હમ સાચી કેવો
હમ હ શણા છો
કઈ નથી ઓર તો બસ બેટા છે એના હવે સોવાની તૈયારી કરા છે બિસ્લા લગાવા
તમારી સાથે વા છોકરી ભણતી હતી હ વી કઈ લગ્ન થઈ ગયા
હા લગ્ન થઈ ગયા અ બરે થયા પચીસ જૂન ના
હમ સારું છે
દ લોકો અે તો લગ્નમાં બારિશ ઘણી વે છે ઘણો પાણી પડ્યો છે
હ તો તમે કોની ગયા હતા
ગયા છે જ મેં ભી
અચ્છા બરાબર ના તને તમને ફોટો કોની ડાલી છે ને
ફોટું તું દેખો, કઈ કઈ બોલું દેખો. પતરો પાણી પડ્યો છે, કઈ ખબર નહી પડે છે, કઈ રામ, કઈ નથી. જીમવાણ દેખો. જીમવાનું તો દેખો, કોરોના બાજ પત્તલ દોરનાે, પાણી ભરાઈ ગયો. છે.
હા, સાચી વાત છે. અહીં દેખલો કાલ. હાસ, ર ગામાંય નહીં, તેટલું કાલ લગ્ન હતા. તો કાલે પ દેખલો, ઘણો પાણી ભરસે હોતો, મેં તો એ સોચ. છે, ઘર પે બેઠે, બેઠે કે, વિચારા કંઈ કરી રહ્યા હોય છે.
કઈ કર દેખો તો, લાખો રૂપિયા, મતલબ, ભોજન ન તૈયાર કરાવે છે. તેના.
સાચી વાત છે.
સૌ દેખલો, કેમ વગડ ગયો છે, એવો. ઘણો નુકસાન થયું છે.
હા, મેં છુટિયામાં આવી ને, મારા પિયર માં ગઈ હતી. તો વા. તો માય લગ્ન થયા હતા, જો માય પણ જીમવાનું. થયા, ભાઈ દેખલો, લો અતરું પાણી ભરસે યો ઓતરું પાણી ભરસે. જો દેખલો, પાતળી લુના મે મતલબ, સૌ જગ્યા પાણી પાણી થઈ ગયું.
ઠીક છે, ચલો, આપડે સમય વે ગયો છે, પતલ દોનામાં પાણી ભરવા દો છે.
ના ના અ ગટ બરવા દો જે વણાકે તો કેટલું નુકસાન થઈ જાય, હ.
બની છે.
હા, એ વાત તો સાચી છે, એ છે, ખુબ સરસ છે.
હા, સરસ છે, આવજો, હા.
હમ, જરૂર.
ઠીક છે.